હલો.
હલો.
અવાજ આવે છે મારો?
હા એકદમ આવી રહ્યો છે. શું કરી રહ્યા છો હાલમાં?
હાલમાં કઈ નઈ બેઠો છ
અ તમને કશે ફરવાની ગયા છો
હા હા મેં હમણાં જ રસ લધા ને ગયો જવાાન જપાન ગયલો હતો લાઈક જસ્ટ બે મહિના પહેલા અને ત્યાં એકદમ જાપાન ની વાતા જવરણમાં તમને સુુંગર એટલું ભારે જગા છે ને લાઈક ત્યા થોડીક લેંગ્વેજ માટે તકલીફ પડે છે ત્યાં જાપનીઝ બોલે છે એટલે પણ તે સિવાય ત્યાં સેન્ જે ઇન્ફ્રાસ્ટ્રકચર છે જે ત્યાનું ફૂડ છે જે ત્યાનું કલ્ચર છે ને વા કરો લક ડિસપ્લન એ લોકોની તમને તમે ત્યાં જાઓ નહીં તો તમને લાગે છે કે તમે એકદમ અલગ જ દુનિયામાં આવી ગયા છો તે ટાઈપ ની તમને વાઇબ આપ ત સીનરી બહ મસ્ત છે ત્યાંનું કલ્ચર બહ જ મસ્ત છે ત્યાંના લોકો સ્વચ્છતા ને બહુ જ પેલું સન્માન આપે છે એ લોકો સ્વચ્છતામાં ખુબ જ માને છે ત્યાં તમે જોવઓ ને કેી તમને કઈ કચરું જોવા ના મળે ત્યાંનું સિવિક સેન્સ પણ એક બધું જોરદાર છે લાઈક તમને કોઈ બી એમ તેમ કોઈ તમને મિસ બે વખત બી કોઈ જોવા ન મળે તમને ત્યાં ચોરીને બધું પણ બી બહ જ ઓછું થાય છે લક એકદમ જ નેક્સ લેવાનું છે લ ન્સ તમે ગયા છો કે છે
ના ઓમેટો શું છે ભારતમાં જ રહે છે કારણ કે મને તમે જણાવ્યું આટલી બધી સુવિધા આપે છે એ બધું મને ફતું જ લાગે છે કારણ કે ભારતમાં શું છે આપડે ગર્મેન્ટ ત્યાં રસ્તા પર ની આપણને ઈચ્છા થાય કચરો પણ નાખી શકીએ છીએ આપણેે મન પ્રમાણે કરી શકીએ કારણ કે અહીિયાંયા એવું કઈ રૂલ્સ કે રેગ્યુલેશન એવું કઈ નથીને દંડ પણ અમુક વિસ્તાર પરંતુ મેં જ્યાં જ્યાં ફરવા ગયો જોતા્યા નથી એટલે અમે તો શું કરીએ છી ફરવા જાય ત્યાં પણ પેલા પેલા શું કરતા કે ગવર્મે ત્યાં જ કચરો ફેંકી દેતા અને ગવર્મેન્ટ જ કર્યા કરતા હતા આખો દિવસ ટાઈમ પાસ કરતા ફૂલ ગમે ત્યાં છૂકવું અને ગમે તે જ કરતા હતા તો પણ અમને કોઈ ના પાડતું જ નહી પરુ હવે આપ દેશ પણ સ્ટ્રીક થવા લાગ્યો છે અને તમે કીધું જાપાનમાં છે તે કલ્ચરને ફોલો કરતા હવે અમે ફરવા જઈએ તો પણ અમારાથી ગમે ત કચરો નથી નાખાતોતો અને અમને સારું પણ લાગ્યું કારણ કે આપડે જો કચરો ગમે ત્યાં ફેંકશું તો આ જે પ્રદ્યુષણ થઈ રહ્યું છે એને કારણે ખેડૂતને ખુબ જ મોટું નુકસાન થશે એટલે અમે શું છે કે પેલા જે કચરો ફેકેલો ત્યા અ જઈને સાફ સફાઈ પણ કરી હતી અને હાલમાં જ હુંં મહારાષ્ટ્ર ગેલા હતા કારણ કેરા ચોમાસાની સિઝન છે તો મહારાષ્ટ્રમાં અમે જે મોટા વોટરફોલ છે તે બધા જોયા અને ત્યાં ના અને પહાડમાં ત્યાં ડુંગર માં રહીને અમે મેગીનેવ પણ બનાવીને ખાધું હતું એટલે ખુબજ મજા આવી હતી આખો દિવસ અ ફૂલ ટાઈમપાસ કરેલું હતું ત્યાં જે પેરાગ્લાઇડિંગ છે તે પણ કરેલું હતું પછી સ્કાય ડાઈવિંગ પણ હતું. જેમાં અમને જે હેલિકોપ્ટર હોય છે તેમાંથી કુદવાનું હતું તો અમને પેલા પહેલા ડર લાગ્યો હતો. પરંતુ અમે ચાર પાંચ દિવસની ટ્રેનિંગ હતી એટલે અમે કુડી પડ્યા હતા તો એમાં એક મારા મિત્ર હાટ પણ તૂટી ગયો હતો પરંતુ અમને ખુબ જ મજા આવી હતી. અને અમે મારી એવી ઈચ્છા છે કે પાછ પણ હું જાઉ તો ત્યાં પેરાગ્લાઈડિંગ તો કરી છે. શું તમે જ્યાં જાપાન ગયા હતો ત્યાં તમે પણ આવું કોઈ એક્ટિવિટી કરેલી હશે ને જેમાં તમને ખુબ જ મજા આવી
હા હા હા હા તો જવાન માં ગયો ને અ્યારે અમે એક માઉન્ટ ફુજી અને માઉન્ટ છે ત્યા બ જ મોટોક આઈકોનિક છે ત્યાંનું ત્યાં અમેને જીપ લાઇન્ થી લાઈન્ કરી છે એકદમ જ હાઈ પોઈન્ટ પર ગયા હતા. હુ અને મારી ફેમલી સાથે અને ત્યાથી અમે તીયાથી જીબફ લાઈન દ્વારા સિદા મુકી આવ્યા હતા માઉન્ટેન પર્ પર્વત પરથી ત્યાંથી જે વ્યુ હતું એક નંબર એક બોજ લાંબી લાઈન હતી ઓલમોસ્ટ લાઈક ત્રણ ચાર કિલોમીટર હશે તો ત્યાંથી અમે ઉપ્પર થી નીચે આવ્યા ત્યારે લાઇક બધું સીન જોતા જોતા આવ લક એકદમ સ્કાય ડવિંગ જેી જ છે આપડે ઉપર થી પડીએ છીએ પણ આપડે બાંધેલા હો એટલે એક લાઈન માં જતા હોય છે એકદમ સ્લાઈડ થતા હોય છે અને ત્યાંથી એટલો પોન પણ લાગે છે ઠંડુ-ઠંડુ અને આજુ બાાજુ સીન જોવા મળે છે ને એકદમ ઉપર થી નીચે આવીએ છીએ આપણે પછી બીજી ઘણી બધી લાઈક ત્યા એનિમી એનીમી પણ બો ફેમસ છે તો ત્યાં ઘણી જગ્યા એનિમે ન ડેડીિકેટેડ છે જ્યાં એ લોકો એ બધું બનાવ્યું છે એમ એ ભોક ના બધા સ્ટેચ્યુ બનાવ્યા છે પછી રાઈડ બનાવી છે પછી ત્યાં એમ બડાા એક્સપેરમેન્ટ લાઈક પાવર્સ ને બધું રીતે છે ને એ લોકો બનાવેલું છે એમ થીમ પાર્ક એમ ડેડિકેટેડ છે એનિમે ને લઈને જે એ હોય છે તે ડિફર ડિફરતે બનાવેલા છે અલગ અલગ રાઈડને છે તે ખુબ જ જ મજા આવે ત્યાં પછી એક વધુ મને જે ખુબ જ ગમ્યું તે ખાવાનું લાઈક ત્યાં જે જાપનીઝ ખાવાનું છે ખુબ જ સારું છે. લાઈક ત્યાં સુસી છે પછી આમ પછી ત્યાં રોમેન છે જે એ રીતે ખુબ જ ઘણી વાનગી છે એટલી વાનગી છે કે તમે નામ પણ તેના નહી બોલી શકો એ રીતે છે અને તે અમે ખુબ જ એન્જોય કર્યું ને પછી ત્યાં અ બીજું એક છે ટોકયો સિટી જે ત્યાં મે ટાઈમ સ્ક્વેર જ ને અમેરિ ન્યુયોર્કમાં તે રીતે ત્યાં લ સ્કવેર છે બૌ મોહટું ત્યાં લાઇક ત્યા આખી દુનિયામાં છે ને એટલી ટોકીયો સી સૌથી મોટી સીધી છે અને ત્યાં જે મિડલ છેને ત્યાં મતલબ બૌજ બૌજ દિલ્હી ના લોકો પચાસ સાઠ હજાર લોકો ક્રોસ કરે છે સટ તે ખુબ જ ભીડ વાળો એરિયો છે પણ તે ખુબ જ અલગ જ વાઇબ આપે છે ત્યાં પણ એટલું પબ્લિક છે પણ કોઈ એકબીજા સાથે ટકરાતું નથી કોઈ એકબીજા સાથે ઝઘડતું નથી એકદમ બધ એકદમ સ્મૂદલી પાસ થઈ જાય છે અને તે એક એસપિરયસ કર્યું હતું. અન પછી હમ જાપનીઝ મત રેસલિંગને થાય છે પછી ત્યાં ઘણા બધા વિલેજ એરિયામાં એમ લાઈક ડોજો હોય છે જ્યાં કટાના અને બધું તલવાર ચલાવતા શીખવે છે. ત્યા પણ હમે વિઝિટ કર્યુ હતુ ત્યા હમને કટાના નો ખુબ જ સારા એક્સપિરયન્સ થયો અમને કટાના આપીયી હતી લઇક બૌ હેવી હોય છે અને તેનાથી અમને મેટ સીટ આવે છે તે કાપવા માટે ર્ક્યો હતૂ લાઇક હમને પ્રેક્ટિસ કરાવી હતી થોરિક હમેં ટ્રેનિંગ લીધી હતી આ, ખુબજ સારુ એક્સપિરીયનસ હતુ અને થોડું જાપાનની હિસ્ટ્રી વિશે બી અમને થોડું જાણવા મળ્યું બધી ટોટલ ખુબ જ સારું એક્સપિરયન્સ રહ્યું હત હમ તમે કે છે તમે પહાડ પર ફરવા ગયા છો તો પહાડોનો એક્સપિરિયન્સ કેવો છે?
હમ પહાડોની એક્સપરયન્સની વાત કરી તો તમે જેમ કીધુ તો મે ત્યાં ત જે જાત જાત ની વાનગીખાડે લ અમારે ત્યાં બહુ બધી ફેમસ વાનગીઓ છે જે મળી રહ્યા છે જેમ કે મેં મેગી તો તમને જણાવ તે સિવાય પણ છે જેમ વડાપાવ દાબેલી છે કટલેસ છે પછી છે વટે ઊંધિ પણ મળે છે પછી હમણાં ખાસ કરીને અહિયાં લોકો જે અહિયાં જે મહિલાઓ તેના દ્વા પાણીપુરી અને જે સ્કૂલ ના જે છોકરા છે તેમને પણ પાણીપુરી ખાવાની તો ખુબ જ ઈચ્છા થાય છે અને આપડે અહિયાંનું તો કલ્ચર પણ એવું છે ને કે ઘરનું ખાવાનું કરતા બહારનું ખાવાનું ખાવાની ખુબ જ મજા આવે અને બધા આપણે પણ આપને પણ ઘરે ખાવાનો એટલો કંટળો આવે છે એક વાર આપણે પણ ક ફરવા ગયા હોય તો આપણે પણ ત્યાં બહાર ન જ ખાઈએએ આપણને એવું નથી કે આપણે ઘરે થી લઈ જય પરંતુ શું છે કે ત્યાંનું જમવાનું પણ એટલું મસ્ત હોય છે ભલે આપડા ભેટ ને કે પછી આપને થોડું ઘણી અસર થાય છે નહી પરંતુ એ બધું ચાલ્યા કરે છે આપડે બહાર નુ ખાઈએ જ છીએ અને એના લીધે આપણે આર્થિક સંકટમાં મુકાઈએે છીએ પરંતુ ફરવા ગયા હોય ત્યારે તો ચલી જઈએ છીએ કારણ એ ઘરે તો આપડણે રેગ્યુલર આપડે સયી કે ઘરને આપણને ખાવા પણ દેતા નથી એટલે આપે જારે બહાર ફરવા માટે જઈએ ત્યારે બહાર ન હોવું જ જોઈએ અને હાલમાં શું છે કે આપડે દેશ પણ એટલો બધો વિકસિત થઈ ગયો છે કે પહેલા પહેલા અમે જયારે નાના હ ત્યારે જતા હતા ત્યારે અમે ત્યાં પહાડોમાં ડુંગરોમાં નેટવર્ક ના ઈસ્યુને કારણે બધી વસ્તુ ખાવાનું મંગાવી પણ નહીં શકે ગયાતા પરંતુ હાલમાં તો શું છે કે ત્યાં એટલું બધું ડેવલપ થઈ ગયું છે કે ત્યાં અમે જઈએ ત્યાં તો પણ સ્વિગી છે પછી ઘણી બધી જે પીઝા અને પછી વડાપાવની પણ દીલવરી થઇ જાય છે તો અમે ત્યાં ઘર ઉપર ડુંગર પર બેઠા બેઠા પણ જેની ડિલવરી મળી જાય છે અને હવે તો એટલો આપડો દેશ ડેવલોપ થઈ ગયો છે કે આપડે એક ચાય માટે પણ ડિલવરી બોયને બોલાવી શકીએ છીએ એટલે આપડો દેશ આટલો આગળ વધી રહ્યો છે અને મને શું શ હત્યું કે પેલા એવું હતું કે મેં આ દેશ છોડીને જ રહીશ કારણ કે આ દેશમાં એટલું બધું ડેવલપ નથી પરંતુ હાલમાં જોવા જઈએ તો એટલો ડેવલપ થઈ ગયો છે કે આપડે અહીંયા કોઈ આજુબાજુ કચરો પણ જોવા મળતો નથી અને એમ લોકો પણ એટલા સિવિલ સાયન્સ એ લોકોમાં પણ એટલું આવી ગયું છે કે એ લોકો પણ આમ ઘર થી બહાર ના નીકળે થે છે તો પણ લોકો સાથે સરતા થી જ વાત કરે છે હાલમાં પણ જોવા જઈએ તો ટ્રેનમાં પણ પેલા ઘણા બધા કિસ્સા બનતા હતા જેમ કે લડાઈ ઝઘડા ચોરી પરંતુ હાલ માટે જોવા જઈએ તો એટલો દેશ આગળ વધી ગયો છે કે આપડા દેશમાં ક પણ એમ ચોરી લૂટફાડ એવું જોવા મળતું તુજ નથી અને બધા જ લોકો પણ એટલા સમજદાર થઈ ગયા છે કે એકબીજા પ્રત્યે બહુ પ્રેમ ભાવને રાખે છે એટલે જરા પણ અહિયાયાને રસ્તા પણ આપડણે જોવા જઈએ તો પહેલા ખુબ જ ખાડા ટેકડા વાળા અને પછી પાણી ભરાઈ રહ હતુંટું પરંતુ હાલમાં એવું નથી આપડો દેશ તો વિકાસ ની ઘટિયા આગળ વધી ગયેલો છે કે અહિયાં લોકો જો ખાડો હોય તો એ લોકો પો તેજ અ કામ કરીને પૂરી કાઢે છે એટલે અહિયાં મને ખુબ જ ગમ્યું છે તમારે શું છે જાપાન તપાનમાં અમુક વિસ્તાર એવો જોવા મળલો હશે ને કે જ્યાં કચરોને એવું હોય તો તમે તેનું ઉકેલ લાવેલા નિરાકરણ માટે સરકાર ને અરજી કરેલી
હા તો બરાબર છે તમરો વાત હ તો ના એટલે ના મોસ્ટલી મેં જે પણ એરિયામાં ગયા છે ને ત્યાં કી પણ એવું જોવા નથી મળ્યું ત્યાં ને સુવિધા જ બહુ મસ્ત છે ત્યાં જે ડસ્ટબિનને એવા હોય છે ને ખુબજ મોટ હોય છે અડરગ્રાઉડ એટલે તમે જેટલો બી કચરો નાખો ને ફૂલ નહી થાય ટેરી ત્યાં ટ્રક આવે જ છે ભલે તમે અંદર થોડોક જ કચરો હોય ને તો પણ એ ઉઠાઈને લઈ જાય છે ડેલી જ સાફ થાય છે લાયક ડેસ્ટોર થાય છે કચરો એડ ત્યાં ખુબ જ તકલી મતલબ ધ્યાન રાખવામાં આવે છે કોઈ પણ એમ તકલીફ થ હોય કે ડસ્ટબિન તૂટી હોય કે કોઈ પણ એમ વ્ય હોય છે વસ્તુ તો તેના પર તરત એક્શન લેવામાં આવે છે તરત જ કમ્પ્લેન કરે એલે ત તે દિવસે ત્યાં એશન લેવાઈ જાય છે એટલે તમને એવું તો ભાગ્ય તમને કદાચ મળી જ ના શકે કોઈ બી જગ્યા કે કચરું છે કે આવું કઈ એમ ખરાબ વસ્તુ છે ત્યાં તમે જોયું પણ હોય ને તો તમે પાછા તમે એક બે કલાક પછી જવાના તમને કઈ પણ જોવાની મળે પાછું ધાર કે કઈ કચરો છે કઈ મે બી કન્સ્ટ્રક્શન નું કામ ચાલુ છે બ દૂર છે એવું કઈ હોયને તમે એક બે કલાક પછી બધું સાફ જ હોય એમ તમને જોવા જ નહી મળે એમ એ રીતે છે તની સિસ્ટમ એટલી જોરદાર બનાવી છે ને કે લિટરલી ઇમ્પોસિબલ છે તમને તમે ત્યાં આમ ગંદકી જોઈ જ નહી શકો આમ જોવા જાય તો ભાગ્ય તમે એ જોયું પણ હોય નેા તરત તમે એક દિવસની અંદર પાછુંથી બધું ક્લીન કરી જ નાખી જેમ કે એક વાર બન્યું હતું ત્યાં મેન જે લોકોની સ્ટ્રીટ છે ને ત્યાં એક બહુ મોટો સિંક હોલ બની ગયો હતો તો એ ને આખી સ્ટ્રીટ બે દિવસની અંદર આખું બનાવી કાઢ્યું એકદમ નવું એટલો મોો હોલ પડેલો હતો ને કે બે દિવસ એ લોકો ાઢ એવી રીતે કોઈને ખબર બી નહી પડે કે અ બે દિવસ પેલા બહ મોટ હોલ પડેલો એટલું ગવર્મેન્ટને ત્યાંના સંસ્થા એટલી સારી રીતે કામ કરે છે હ એન્ડ ત્યાં વર્કર્સ બહુ જ ઘણા છે ત્યાં એમ સફાઈ ને એમ નીચું કામ એ રીતે નથી જોયું ત એક